આ--બોલો
આવ્યો અવાજ?
હા અવાજ આવે છે.
હ.
શું કર કાઈ નહી જમમાં. મજા નતી તે અમે‌ ડોક્ટર પાસે બતાવવા ગ્યાતા.
હ.
તો ડોક્ટરે એવું કીધું કે તમને પાણી ની કમી કે કે થઈ ગઈ છે. બહુ હમણાં તાવ આવ્યો હતો ને ઉલટી ને એવું બધું થાતું તું પેટમાં કઈ રે ું જ નોતું પછી દવાખાને બતાવવા ગ્યાતા.
હા
ને ડોક્ટરે એવું કીધું કે રિપોર્ટ કરવો પડશે એમ કે તમારે હવે રિપોર્ટ કરાવ્યો તો પેલા વાયરસ બતાવ્યું.
હા.
પછી એવું કીધું કે તમારે પાણી કમી છે એ કે કે આમ
હા.
શરીર માં પાણી ન હોય પછી પેટમાં કઈ રેતુંય નતું. ખાય એ બધું નીકળી જાત હતું એ. હા તે એવું જ થાય પાણી
ઉલટી થાય તો.
હા જેટલું પીએ એટલું બધું બહાર નીકળી જાય. કઈ ખાય કે ઈ બધું એ બહાર નીકળી જાય. ‌
હા હા.
હ પેલે થી નબળાઈ છે એટલે એ તો પ્રોબ્લેમ રેજ ડોક્ટર કે.
હ પાણી પીધા રખાય બીજું હું દસ મિનિટે દસ મિનટે.
દસ મિનિટે દસ મિનિટે પાણી જ પીએ પણ ઈ રેતું જ નથી પેટમાંથી નીકળી જ જાય.
હો.
એ ત્યાં પાણી ન પીએ એટલે કબજીયાત ને એવું બધું થવાનું જ છે. સર ડોકર એુંવુ કીધું પાચન ક્રિયા એ કે તમે પાણી પીવું તો તમારી પાચન ક્રિયા હારી થાય એમ પાણી ન પીએ તો જો શરીર માં સ્ફૂર્તિ ન રે કઈ તમને એમ થાય કે કમજોરી છે એમ શરીર માં.
હા કેવું પાણી પીવું તમે સાદું પીવું કે
ના મી્ર આ ફિલ્ટર નું જ પીએ છે પણ આ ક્યારેક ક્યારેક સાદુ આવી જાય એમ ફિલ્ટર અમારા ઘરે ફિલ્ટર નથી. એટલે પાણી ની બોટલ મગાવતા હોય ક્યારેક પાણીની બોટલ પૂરી થઈ જાય તો પછી ક્યારેક સાદું પાણી પીવું પડે હા.
હા તો પછી એમાંય પાણીમાં વાયરસ હોય તો એ ઓલું થઈ ગયું હોય. ફેર પડી છે ને એટલે.
હા પાછું અમાર પાણી છે ને ક્ષાર વાળું આવે એટલે.
હા ગરમ કરીને પીતા જાવ બીજું હું.
હા ઈતો હવે એવું જ કાંઈક કરવું પડશે.
અલગથી રાખી દેવાય ગરમ કરીને થોડુંક.
હા એટલે ક્ષાર હોય એ બહાર નીકળી જાય.
હા ઓલામાં તો કાઈ ગરમ કરવાની જરૂર ન પડે ફિલ્ટર તો.
હા
પણ આ ગરમ કરી લેવાય એમ જેદી ન હોય તેદી.
હા ને
અમે તો વરસાદનું પાણી ભર લીધું છે. વરસાદ ફૂલ થયો ને. એટલે બોટ ટલ ભર દીધી ને વરસાદનું હારું તમે એમાં કાઈ ન હોય. ટાકો જ ભર લીધ તો હવે અમે છેક દીવાળી હુધી ઈજ પીહું. હારો વરસાદ થાય ને એટલે ભરી લઈએ. મીઠું એ આવે અને શરીર માટે વરસાદનું પાણી હારું. ફિલ્ટર કરતા એ. એટલે વદી ગયું બધાય ને.
હમ.
છોકરાઓને. નકર તો શરદીને એવું થઈ જાય એમ વરસાદના પાણીથી પણ નથી વાંધો અમે તો પીએ છીએ. દર વર્ષે આજ છ મહિના તો આજ પીએ. પછી એટલો સ્ટોક તો કરી ગયેલ ન હોય. એટલે દિવાળી હુધી હાલે એટલે ઈજ પીએ પાણી જ વરસાદનું. પછી ઓલું પી બોટલનું.
હા વધારે સ્ટોક કરેલો હોય તો વાંધો ના આવે. તો તમારે છ મહિના વહી જાય.
હા છ મહિના વહી જાય એટલે નાની ટાંકી છે ને એટલે ઈજ ભરી રાખીએ એટલે મહિના દીમાં પૂરી થઈ જાય.
હા
એટલે પછી ઓલી બોટલ મગાવીએ.
હા એ બહારથી મળે છે એજ ને?
હા ઈ મગાવી લઈએ. વરસાદનું પાણી સારું છે. ઈ વીસ રૂપિયાની આવે.
હા અમારે એ તે વીસ ની જ આવે.
હહ હમણાં ના પાડી દીધી કે હવે ના દઈ જાતા. અમારે તો વરસાદનું પાણી ભયરું જ છે. એટલે ઈજ પીએ. પાછો વરસાદ આવે એટલે પાછી ભર લઈ અમ ભયરી જ રાખીએ.
હા એટલે છ મહિના સુધી તમારે વરસાદનું જ પીવાનું હોય.
પીવાનું હોય હા.
છ મહિના ઓલું પીવું પડે બીજું.
હા ઈ પછી બોટલનું પીએ. છ મહિના. ઓલું તો પાણી છે ને આવે ને નગરપાલિકાની અમાર ડોરું આવે. નાહો ગમે પીવું એ નો ગમે. પાણી આમ મીડિયમ આવે બહુ મીઠુંએ નહીં ને ઓલું એ નહીં. પીધા જેવું હોય પણ ડોરું આવે એટલે છોકરા માંદા પડે. પાણી હારું ન હોય ને એટલે. તળાવનું દેતા હોય, કુવાનું દેતા હોય, એટલે ગંધારું હોય, ડોરું હોય.
ડોરું હોય એમાં કેટલા પછી જીવ જંતુ એમાં હોય બધું સૂક્ષ્મ જીવક કહેવાય હા
એટલે વરસાદમાં ભરી લઈએ ને બાકી ના લઈએ ફિલ્ટર
હા એટલે પાણી તો આપડે મીઠું જ પીવું જોઈએ આ ક્ષાર વાળું તો પીએ એટલે પછી આ પ્રોબ્લેમ થવાની
થાય હા કેટલા રોગ થાય પાણી ખરાબ આવી એટલે પથરી થાય
હા ડોક્ટર ઈ જ કેતા હતા કે તમારી ત્વચા એ સ્વચ્છ ન રે નરમ ન રે તો પછી તમારે આ જે ચેહેરા ઉપર ખીલ ને એવું બધું થઈ તે એના ઉપરથી થાય શરીરનુતાપમાન ઘટ જાય કિડની હારી ન રે પછી આ માથા ન દુખાવો મને બહી થતો હોય એટલે આપડે ઘડિયા ઘડિયા થાક લાગી જતો હોય ત્યાં પાણી ઓછું પીવાય એટલે એ બધું થતું હોય તો ડોક્ટર કહે તમને એના હિસાબે થાય છે એમ
હા જેમ શરીર માં પાણી વધુ છે આપડે પીએ એટલે કંઈ ન થાય આપને કબજીયાતને
એ ડોક્ટર એવું જ કીધું કે તમે આ બધું તમને જે પ્રોબ્લેમ થાય જાય એ પાણી લીધે જ થાય છે જ્યાં સુધી તમે પાણી વધારે પીવાનું ચાલુ નહી કરો ત્યાં સુધી મે નહી આવે કે કે દિવસમાં સાત લીટર તો પાણી પીવાનું જ એવું કીધુ સાત લીટર તો ક્યાંથી પીવાય પેટ પેટ એવડું ના હોય સાત લીટર પીએ,
અયા
હમ્મ
પણ પીએ તો કઈ રોગ ન થાય એટલું પી જઈએ ને આપડે આખો દી મે તો કઈ થાય નહીં પણ આપણે ન પી હગિયે
હા
કોક પી હક તું હોય.
બધાય માં પાણી અલગ અલગ આવતું હોય. એટલે ઈ વાંધો આવે. ગામડે જાય ને આનું પાણી બદલી જાય અહીં સિટી માં રેતા હોય તો એ પાણી બદલી જાય.
હા.
નાહવા ધોવામાં પાણી વાપરતા હોય તો ઈ અલગ હોય તો એનથી આપડે, થોડું ઘણું તો ફેર પડવા નું જ છે.
હા.
ને પાણી તો બહુ જરૂરી છે શરીર માટે.
હા.
બોલો
થઈ ગયુ ને આમ તો હારું અવે.
હા હવે તો હારુ થઇ ગયું દવા લઈ રિપોર્ટ કરાવતા એવા.
છે.
પાણી નો કીધું બીજું કઈ તો નથી કે પાણીથી તમને આ બધું જયું છે આમ.
તો પીવા મડો પાણી બીજું હું રાખો સાર પાણી પીવાની ખાઈ જાય સારો
એમાં તો વચ્ચે તો વધારે પાણી તો એઈજ થયું કે પાણી વાલું બોરું થઈ ગયું તું મીઠું ને ઓલું પાણી પીધું મોરું પાણી એટલે એ ક્ષાર વાળું બહુ હતું.
હા.
કઈક સાર વાળું પાણી પેટમાં ગયું એનાથી બધી પ્રોબ્લેમ થાય.
હા. આપણે આમ વરસાદ નું વાતાવરણ હોય એટલે બહુ પચે એ નહીં.
હા.
અને હા એટલે એને લીધે બહુ શિયાળા માં કઈ ન થાય પણ ઉનાળે ને ચોમાસા માં તો બહુ બધે રોગ થાય. ને કઈક ને કઈક થાય જ છે હાજામાદા રહીય જ શિયાળો છે. હારો કે આમ હારા રહીએ. ઠંડી લાગે શરદી ઉધરસ ને એવું થાય પણ આમ શરીરમાં કઈ ન થાય એમ. ચોમાસા માં તો પછી બધું છૂટે એવું આવતું હોય.
હા.
શાકભાજી એવું આવતું હોય તો વાતાવરણ ઘડીકમાં બદલતું હોય આખોદી માં કેટલી વખત બદલતું હોય એને લીધે પડીએ માંંદા.
એમાંય પાછા વરસાદમાં વળી નાવાગ્યા હોય તો એમાં પાછા માંદા પડે એ પાણી ના લીધે એ ઠંડુ લાગવાનું છે.
હા મચ્છર ને એવુંવય જીવાય તે.
હા એ બધું એ થાય.
એટલે માહણા બહુ માંદા પડે બધા એ.
ચોમાસા માંના ઉનાળા માં બે માં ઉનાળામાં ઘર જમીન લીધે એવું થાય અત્યારે.
હા
ચોમાસામાં તડકો ક્યારેક ઠંડી ને વરસાદ ને બધુંય ભેગું થઈ ત્રણે ઋતુ એટલે પછી એમાં માંદા પડીએ
હા
પાછું બધું ખાવાનું હવે એવું આવી ગયું
હા દવા વારું બધું આવતું હોય ને
ફ્રૂટ માં એવું ફ્રૂટ એ દવા વાળા આવી ગયા
હા બધા ય માં દવા શાકભાજીમાં દવા ફ્રૂટમાં દવાનું કઠોદમાં દવા
એમાંય ચોમાસામાં મળે બધુંય પણ
હા પણ આમ પાણી ચડી ગયેલું હોય એટલે આમ તરત માદા ના આપડે ચીભડા ને ઉ લેઈ તો પાણી ચડી ગયલું હોય
હા તો આપડા કોથ હા કોથમીરને એવું બધું લેતો નથી પચકી ગયેલું હાવ આવે હે
હા પચે ની પાછું આપડે ખાઈએ તો અટાણે શિયાળામાં ઈ મજા આમ ચોખ્ખું શાકભાજી હોય
હા
હાવ લીલું તાજે તાજું અને પચી જાય શિયાળામાં ગમે એટલું ખાઈએ
મળેય બધું હારુ
બધું આ બધા શાકભાજી હારા હોય તો એને હોય એ બધું અટાને ઓછા હોય
ને અત્યારે બધાયમાં મળતું હોય પણ એટલું સારું ન હોય પાણી ચડી ગયેલું મળતું હોય
હા
એટલે પછી એમાં બહુ ઓલું થાય એનાથી જ બધાય માંદા પડે ને અત્યારે આવા દવાખાને ગયા ને તો કેટલા એટલા ઓ આવતા ને બધા નયા બધાય ને આજ પ્રોબ્લેમ
હા
બધાય ને વાયરસ થઈ ગયો હોય ને આ બધું ખાવા
હા ખાવા પીવા પાણીમાં ને-
હા
વાતાવરણ માં બધે ફેર પડી જાય ને વાતાવરણ બદલે ત ઈ માંદા પડી જાય-
હા તો અત્યારે અમારે એમ જ છે. દહ મિનિટ તડકો હોય દસ મિનિટ પછી પાછો વરસાદ ચાલુ થઈ ગયો હોય-
હા-
એટલે એ બધું વાતાવરણ ચેન્જ થતું હોય ને વાતાવરણ બદલાને લીધે બધું થાય-
હા
તમારે તો વાંધો નથી ને-
ના ના અમારે તો સારું છે કઈ વાંધો નથી-
હા
આપણે તો સારું છે.
મારે અચાનક ને જોઈ કઈ નહોતું ને-
હા એ જ હાર દવા દવા ખાવાની દરરોજ ટાઈમે ટાઈમ જમી લેવાનું ભાવે ઈ- થઈ જાય સારું પાણી પીધા રાખવાનું-
ભાવવાનું તો ઠીક હવે આપડે થોડુંક ત્રણ ચાર બટકા ખાધા હોય તો એમ થાય પેટ- ભરેલું છે કઈ ખાવું જ નથી પેટમાંથી હોય એ બધું નીકળી જ જાય-
હા-
હા રેવું જ જોઈએ ને પેટમાં આપડે એમ થાય કે ખાધુ- ખાવા વાટો થ અ દવા વાટો થ ને, ખાઈ લઈએ.
હા તનેકડી જાય-
હા-
મારે જ ખાય તે એમ જ થાય. હું માંદી પડું ને ઉલટી નેવું થાય, એટલે હું ખાવું હોય ખાલી પાણી લીંબુ શરબત ને પીવું નેતો નીકળી જાય. કાંઇ રહ્યા છે, આપને એટલે આપડે એમ થાઇ કાંઈ કે ખાવું જ નથી, એટલે બંધ થઈ છે, ખાવું તો હોય. ભુખે લાગી હોય, તરસ લાગી હોય. પણ એમનમ ચાલુ- ચાલુ હારેય એટલે એમ થાય કંઈ ખાવું નથી, એટલે બંધ થઈ. થઈ જાય ઉલટી એવું થાય.
અંદરથી આપણને એમ થાય કંઈ ખાઈલે પણ આમ ખાવા જાય દેખીએ તો એમ થાય કે નહી કંઈક- ખાવું જ નથી હમણાં ઉલટી થઈ જાહે. હોય. દવા પીવું બીજું હું હોય દવા પીને સારું થઈ જ્યા હે.
હા,
હ
છે, આજ વરસાદ તમારે.
હા ચાલુ જ છે, થોડો ઘણો આવેને પાછો બંધ થઈ જાય આવે બંધ થઈ જાય એવું હે.
હા અમારે એમજ છે, રેડા આવેને પાસું સારું છે. તમારી પાસે સાંજેક ધુકડો આવશે કલાકેને કલાકે રેડા ચાલુ હે.
હા હા હું, હું,